હા, નમસ્કાર મેમ.
હા, હા હવે તમારો અવાજ આવી રહ્યો છે.
હા, તો હું એમ કે કેવા માંગતી હતી કે આજે આપડે થોડોક પરિવાર વિષય ઉપર વાત કરીએ તો કેમ રેશે?
હા, હા ચોક્કસથી બોલો.
તો તમારા મતે મારું એક એવું ક્વેશચન છે કે તમારા મતે પરિવાર એટલે શું?
મારા મતે પરિવાર એટલે એક એવો સંબંધ કે જે દુનિયામાં સૌથી એક ખુશાળ અને એક એક બહુ જ અગત્યનો સંબંધ છે.
હા, તો સમાજમાં સમાજમાં પરિવારનું શું મહત્વ હોય છે?
પરિવાર પરિવાર મારા મતે એક એવો આમ ગાઢ સંબંધ છે કે જ્યાં તમે તમારી લાગણીને વ્યક્ત કરી શકો છો અને તમારું જે તમારું જે આખું ડેલીનું રૂટીન છે તમે એની સાથે શેર કરી શકો છો. તમારા કોઈ પણ એવા પ્રોબ્લેમ્સ હોય કે જ્યાં તમે અટકો છો એ તમે એક યોગ્યતાથી તમારા પરિવારના જે સભ્ય છે તમારા મમ્મી-પપ્પા છે, તમારા દાદા-દાદી છે, કોઈ ભાઈ બહેન છે એને તમે અઅ આસાનીથી એમની સાથે પોતાની જે કવેરી કોઈ પણ કવેશન્સ હોય, તમને કઈ પ્રશ્ન હોય કે જે તમને મૂઝવી રહ્યા હોય એ સોલ્વ કરી શકે છે.
તમારા મતે એક સારા પરિવારની ઓળખવું શું હોય શકે?
મારા મતે એક પરિવાર એક એવો સંબંધ છે કે જ્યાં લોકો પોતે એક ખુશીભર્યા વાતાવરણમાં રહેતા હોય ક્યાય કોઈની ક્યાંય કોઈની એવું કઈ એવું જીવનમાં એવું કોઈ પ્રત્યે લાલચ ન હોય, એવી ભાવના ન હોય કે જ્યાં તમને એવું પરિવાર સાથેનું તમને એટલું પ્રોપરલી એવું જ્ઞાન ન આપી શકાય.
હા, એટલે તમારે એવું જવાબ કહેવા માગો છો કે પરસ્પર એકબીજા પ્રત્યે આદર રાખવી જોઈએ. આપણે એકબીજાને સમજવા જોઈએ. સહકાર આપવો જોઈએ એમ જ ને?
હા, હા એ ચોક્કસ મારો જવાબ એ જ છે. જે તમે સમજી રહ્યા છો.
હા, તો સારા પરિવારની ઓળખ શું હોય શકે? અને પરિવારના સભ્યો વચ્ચે એકતા કેમ જરૂરી છે?
જરૂર જરૂર એકતા તો ખુબ જ જરૂરી છે. ક્યારેક ઘરમાં એવા નાના મોટા બનાવ બનતા હોય છે ઘણા તમે જોવ છો કે જ્યાં પરિવારમાં એકતા ન હોય. તો એવું બને છે કે ત્યાં એ એકતાની વચ્ચે એ લોકો નો સંબંધ ક્યાંક ને ક્યાંક તૂટી જતા હોય છે. તમે ઘણી વાર જોતા હોઈ શકે કે મમ્મી પપ્પાના કોઈના ડીવોર્સ થઈ જાય છે તો એટલું સરળતાથી એ લોકો પોતાના પરિવાર સાથે રહી શકતા નથી તો એ જે પરિવારમાં જે જન્મેલો બાળક છે એને એટલું જ્ઞાન હોતું નથી કે કઈ રીતથી આગળની જી અહિયાં કઈ રીતથી જીવું. તો એ ખાસ જરૂરી હૈ કે તમે એક એવા પરિવારમાં રહો કે જ્યાં એકતા હોય.
આજના સમયમાં પરિવારની ભૂમિકા કેવી રીતે બદલાઈ રહી છે? તમને એનો આન્સર મને આપી શકો છો?
ચોક્કસ. ખુબ જ સરસ પ્રશ્ન છે તમારો. જીવનશૈલી તો બદલાય ઘણી છે પરંતુ પરિવારનું મહત્વ હજુ હવ તો આટલું ને આટલું જ રહ્યું છે.
એટલે તમે એમ કેવા માંગો છો કે જેટલું આપડે આગળ વિકસી રહ્યો છે દેશ એ પ્રમાણે પરિવાર તો હતો એની લાગણી છે, એનું સ્વભાવ છે, એ તો બધું પરિવાર પ્રત્યે એનું એ જ રહ્યું છે. બરાબર ને?
હા, બરાબર ચોક્કસ થી હું આજ કહી રહી હું.
હા, તો પરિવાર અને શિક્ષણ વચ્ચે નો શું સંબંધ હોય છે? એવો કઈ ખાસો સંબંધ હોય છે પરિવાર અને શિક્ષણ વચ્ચે?
હા હા જરૂર. પરિવાર અને બાળકોના શિક્ષક અને વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ જ અગત્યનું અને મહત્વની એક ભૂમિકા ભજવીતું હોય છે.
તો પરિવારમાં વડીલો નું મહત્વ શું હોય છે?
કેમકે વડીલો જે છે એ ખુબ જ અનુભવી હોય છે. તેઓએ પોતાનું જીવન અનુભવોમાં અને એમણે વેઠેલા જે પીડા હોય એને જે એનાથી જે એમના અનુભવો હોય એ અનુ અનુભવો અને માર્ગદર્શનનો એક અમૂલ્ય ખજાનો બનતું હોય છે.
તો પરિવાર સાથે સમય પસાર કરવાથી શું આપણને લાભ થાય છે કે નહીં?
જર થાય જ છે. કે સંબંધો મજબૂત એકબીજાને મજબૂત બનાવતા હોય છે અને માનસિક રીતે આપણને શાંતિ પણ આપે છે.
તો પરિવારમાં મતભેદ થાય તો આપણે શું કરવું જોઈએ?
જો પરિવારમાં તમને એવું લાગે કે ક્યારેય મતભેદ થયો હોય તો તમારી શાંતિથી ચર્સા કરીને એ એ મતભેદને ઉકેલીને એને શોધવો એને ઉકેલ કરવો જરૂરી છે.
મને એક પ્રશ્નનો જવાબ આપો કે પરિવાર અને જવાબદારી એ બંને વચ્ચે શું સંબંધ છે?
ચોક્કસ તમારો પ્રશ્ન એવો છે કે પરિવાર અને જવાબદારીનું બે વચ્ચેનો રોલ શું છે તો દરેક સભ્યની કેટલીક પોતપોતાની જવાબદારીઓ હોતી હોય. જેનાથી પરિવાર શું સારી રીતે હા ચાલે છે.
તમે ટેકનોલોજીને પરિવારને નજીક લાવી શકો છો?
હા યોગ્ય ઉપયોગથી સંપર્ક જાળવવામાં ટેકનોલોજી પણ તમને મદદ કરે છે.
કેમકે અત્યારે આપણે ટેની ટેલિફોન છે તો આપણે પરિવારના કે કોઈ બી સભ્ય સાથે આપણે ગમે ત્યારે, ગમે ત્યારે તેની યાદ આવે કે કોઈ બી પ્રસંગ હોય કે કોઈ બી અવસાન હોય તો આપણે ડાયરેક્ટ આપણે કોઈ કરીને એમને બતાવી શકીએ છીએ બરાબર ને.
હા, હું તમે વિડીયો કોલની વાત કરી રહ્યા છો અને એ ભી કે, કોઈ તમારા સગા સબંધથી કોઈ તમારા પરિવાર ના સભ્યો, જે તમારા દ તમારા શહેર બાર છે, તેની સાથે તમે આસાનીથી વાતચીત કરી શકો, અને તમે એની સાથે રોજબરોજ ના તમે એની સાથે ટચમાં એની સાથે સંપર્કમાં રહી શકો છો, કારણ કે પહેલાના જમાનામાં આ જે ટેકનોલોજી એટલી હતી, ત્યારે કેવું થતું કે એ લોકોને ટપાલ પોસ્ટ કરવી પડતી ક્યારે પહોંચે તો એમાં ઘણો થ ટાઈમ જતો હતો, તો ટેકનોલોજી એ ક્યાંકને ક્યાંક તો પરિવારને એકબીજાને નજીક લાવ્યા છે, જેમ કે તમારા દૂર ના કોઈ સંબંધ જો હોય તો તમે એની સાથે પણ આસાનીથી વાત કરી શકો છો.
પણ મેડમ હું તમને એક ક્વેશ્ચન એ પૂછું કે પરિવાર માંથી ક્યા મૂલ્યો આપણે એવા છે કે જે આપણે આ શીખવા જોઈએ?
જરૂર-જરૂર, ચોક્કસથી હું જણાવીશ, કે આદર છે, શિસ્ત પણ છે, સહાનુભૂતિ, અને સહકાર પણ.
તો આજના યુવાનો માટે પરિવાર નું મહત્વ શું છે?
આજના યુવાનો માટે પરિવાર છે એ એક પ્રકારનું માર્ગદર્શન અમને અને પ્રોત્સાહન આપે છે તેઓને.
પરિવાર સમાજના વિકાસમાં ફાળો આપે છે કે નથી આપતો?
હા, હા. સારા પરિવારો મળીને જ સારું સમાજ બનાવે છે.
મને પરિવારો વિશે એક સુંદર સંદેશ તમે આપશો?
ચોક્ક્સ. હું જરૂર તમને એક સંદેશ આપવા ઈચ્છું છું, કે પરિવાર એ એવું સ્થાન છે કે જ્યાં તમે પ્રેમ, વિશ્વાસઅને સહારો હંમેશને સાથે તમને મલતા જ રેય છે.
તો તમે પરિવાર વિશે મને ઘણું બધું શીખવાડ્યું. પરિવાર વિશે તમે મને ઘણી બધી માહિતી પણ આપી. તો મારો એક પ્રશ્ન એ પણ છે કે પરિવાર અને માર્ગદર્શન, ખુશી પરિવાર અ ને ખુશી વચ્ચે નો શું સંબંધ છે એ મને તમે જણાવશો?
ચોક્કસ. મને પણ આ આનંદ થાશે હું તમને જણાવતા, કે જો તમારે પરિવાર સે, તો તમારે આપોઆપ તમારે ખુશી ને ગોતવી પડતી નથી. આપોઆપ તમને ખુશી મળી જ ર જશે. ક્યાંય તમારે ખુશીનું ક કેવાય ને કે ખુશીનું કોઈ સરનામું હોતું નથી. એવી જ રીતે પરિવાર એક એવું સરનામું છે, કે જ્યાં તમને ખુશી ગોતવ્યા ગોતવાની જરૂર પડતી નથી. તમે હંમેશને માટે પરિવારમાં રહો તો તમારું જીવન સે. એ આનંદ ભર્યું ખુશીમાં, ઉલ્લાસમય ને હંમેશા નિરોગી રહે છે, કેમ કે જેટલું તમે ખુશીમય હશો એટલું તમારું સ્વાસ્થ્ય એટલે કે તમારું સ્વાસ્થ્યનેય અસર કરશે.
હા એટલે જ કેહેવાય છે ને કે જ્યાં પરિવાર હોય છે, ન્યાં ઘર નથ મકાન નથી હોતું, એ એક આંગણું ઘ મકાન ઘર બની જાય છે, એ એક મંદિર બની જાય છે. બરાબર ને?
બરાબર-બરાબર.
આપણે તેને મકાન નથી કહી શકતા, પણ એ એક આપણું મંદિર બની જાય છે, જ્યાં પરિવાર એટલો ખુશીથી, હર્ષોલ્લાસથી, આનંદથી રહેતો હોય છે, એકબીજાનું પ્રેમ, દુઃખ, દર્દ સમજતા હોય છે, એને જ તો આપણે પરિવાર કહી શકીએ છીએ. હે ને?
જરૂર-જરૂર હાચી વાત છે તમારી, કે જો પરિવાર હશે તો તમારું જીવનમાં તમને એવા ક્ષણો પણ આવશે ક્યારેક, કે જ્યાં તમારે એટલો તમારો સંબંધ અહ તમારા સંબંધમાં ક્યારેય તમને એવું કંઈક અહ થયું હોય તો તમે તમારા બધી રજૂઆત છે ને, તમે એક જ જગ્યાએ કરી શકો છો, જે છે તમારા અહ પરિવારજનો, કે ત્યાં તમે જે ક પ્રશ્ન કરશો ને એનો ચોક્કસ થી કંઈક ને કંઈક ઉકેલ તો આવશે જ. એટલે કે ટૂંકમાં તમારા જે પરિવારના સભ્યો છે, અત્યારના જમાનામાં અહ જે લોકો છે, ઈ પરિવારની ખુશી મે મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરે છે, તો પરિવારમાં ખુશી રાખવી એ ઘણ અમૂલ્ય્ય છે.
હા ખૂબ સરસ. આ ચર્ચાથી મને પરિવારનું મહત્વ વધુ સારી રીતે સમજાયું. તો મને પણ આનંદ થયો પરિવારની કદર કેવી રીતે કરવી જોઈએ એ બધું પણ તમે શીખવાડ્યું, તો તમારો ખૂબ-ખૂબ આભાર.
તમારું સ્વાગત છે. તમારે જો કોઈ બીજા પણ પ્રશ્ન હોય તો મને કહી શકો છો.
ના, આજે તો બીજા પ્રશ્ન નથી, પણ તમારો ખુબ-ખુબ આભાર, ફરી મળીશું.
ઓકે તમારું સ્વાગત છે.